હલો હા
આવે છે બસ
હા આવે છે. હવુ મજામાં બોલો હમ ના ના જમી લીધુ
જમી લીધું સરસ સરસ આ તો બેઠા હતા ને મસ્ત એક રસપ્રદ વિષય મળ્યો મને કે આજે તમારી જોડે ચર્ચા કરીએ એની આપણા ગુજરાતી સ્પેશિયલ સવારની ચા અને ગુજરાત ગુજરાતી ઘરની શરૂઆત
ઓહ શું વાત છે.
બોલો એટલે તમને લાગે છે કે ગુજરાત ગુજરાતી ઘરમાં સવારની શરૂઆત સેના વગર અધૂરી છે
મને તો લાગે છે કે સવાર ની ચા વગર દિવસ જ ના શરૂઆત થાય
બિલકુલ મને આ વસ્તુ થી હું ઘણી જગ્યાએ તો એલાર્મ કરતા પણ પેલા ચાની સુગંધ ઘરમાં ફરી જાય છે
હા અને ખાસ કરીકે તો જોઈન્ટ ફેમિલીમાં તો રસોડામાં સવારે ચાની હલચલ ચાલુ થઈ જ જતી હોય છે
સાચે સાચે તમારા ઘરમાં સવાર ની ચા કોણ બનાવે છે
અમારા ઘરમાં તો વારા ફરતી હોય પણ મોટા ભાગે મમ્મી જ સવારે ઉઠીને ચા બનાવતી હોય
ઓહો તો તમને આમ ચા એકલી જ જોઈએ કે ચા સાથે તમે કઈક આમ લેવું ગમે છે
ના મારી પસંદ તો મસ્કાબન અથવા તો ખાખરા છે તમારે
ઓહો મારી મારી પસંદ તો કેવું છે કે હું તો છે ને ખાલી ચાહજ પસંદ કરું છું જોડે
ઓહ બાકી ગુજરાતીઓની સ્ટાઈલ તો તમે દરેક લોકોની ચાની સ્ટાઈલ અલગ અલગ હોય છે
હા એતો બધાની અલગ અલગ હોય ને કોઈને આદુ વાળી પસંદ હોય ચા કોઈને ફુદીના વાળી કોઈને મસાલા વાળી બધાની અલગ અલગ પસંદ હોય છે હવેમ
હા અને કેટલાક લોકો તો તુલસીને ફુદિનો પણ નાખે
ફુદીનો અને તુલસી નાખેલી ચાનો સ્વાદ તો કઈક અલગ જ હોય છે
હા સવારની ચા પીવાનું માત્ર પીવાનું નથી એ વાત ચીતનો પણ સમય હોય છે
દમ મારે તો ઘરના સભ્યો એક સાથે બેસીને દિવસ દિવસની યોજના કરે છે કે આજે શું કામ કરીશું શું કામ છે આપડે
હા અને કોઈ ઓફિસ ની વાત કરતું હોય કે કોઈ સ્કૂલ ની વાત કરતું હોય
હ એ તો બધા ના અલગ કેટલાક લોકો આ શું કેવાય પેપર સાથે ચા પીતા હોય છે પેપર વાંચતા વાંચતા ચા પીતા હોય છે
હા મારા પપ્પા બી રોજ સવાર ચા સાથે સમાચાર વાંચતા હોય છે
સાચે બધાને ઘરમાં એવુંજ ચાલતું હત પેલાના સમયમાં તો અખબાર વગર સવાર અધૂરી જ લાગતી હતી
હમ પણ હવે મોબાઈલ આવી ગયા છે એટલે પણ ચાનું મહત્વ તો અલગ જ છે
એ તો છે જ ને ચા લોકોને એકબીજાની નજીક પણ લાવે છે બોલો
હા અને સવારે બી મિનિટ સાથે બેસીને વાત કરવાની સંભાળો બહુ મજબૂત બને
હાચે તમને લાગે છે કે સવારની ચાની ચા ની મન તાજું થઈ જાય ચા પીએ ને તો
ચોક્કસ રાત્રિની તાકાત પણ ઓછી લાગે
એ તો છે જ કે ઘણા લોકો કહે છે કે પેલા પહેલા ચુસ્કી સાથે જ ઊર્જા આવે છે ચાની
હા મને પણ એવુંજ છે
ઓહ બરાબર સારું કેવાય બહુ સારું ક ગુજરાતીની ગુજરાતી માં ચાની દુકાનો પણ સવારમાં વે વહેલી ખુલી જતી હોય છે સવાર માં અરલી એકદમ પાંચ છ વાગે
કારણ કે ચાની ડિમાન્ડ બી બહુ ખુબ જ છે
એ તો છે જ ને સવારમાં લોકો ઓફિસ જતા હોય એટલે રસ્તામાં ઓફિસ જતા હોય ચાલવા જતા હોય રસ્તા માં ચાની દુકાન આવે એટલે ચુસ્કી તો મારવાની જ ચાની
હા, અને કેટલા લોકોનાં મિત્ર સાથે ચાના પોઈન્ટ બી હોય છે.
એતો અમારા આપડે પોતે જ નથી. આપડે આમ સવારે ચા ના પીએ તો ચા અધૂરી અધૂરી લાગે ઘણી વાર તો કેવું થતું હોય છે આતો ત્યાં તો ભ‌ઈ બંધો દોસ્ત ઉતાર મલે તો મજાક મસ્તી તો ચાલવાની છે મારા તો ઉત્તમ ચા કે આમ શું કેવાય કે આમ સારી ચા મારે તો એવું છેકે સારી ચા કેવી હોય.
હા, ચાય સારી ચા તો દૂધ સાથે ઉ ઉકળેલી હોય થોડીક અદરક હોય થોડીક અદરક હોય અને મીઠાશ સન સંતુલી હોય એમ.
હાહા, વાહ મને પણ લગભગ આવીજ ગમે પણ મને ઈલાયચી ચામાં જોઈએ.
હમ, અને ચા બનાવું બી પણ એક કલા છે.
કઈ નાખી તમે ખબર છે તમને એકજ એકજ રીત હોવા છતાં બી દરેક નાં ચાનો સ્વાદ અલગ લાગે છે બોલો.
હા, કારણ કે તેમાં પ્રેમ અને આદત બંને વચ્ચેનો બો મોટો ફરક છે.
બોઉ ગુજરાતીનાં ઘરમાં મેમાન આવે. તો પણ પેલા ચા જ પૂછવામાં આવે પછી કોલ્ડ્રિંક પૂછવામાં આવે.
હા, ચા લેસો એતો સ્વાગતની પેલી લાઈન હોય છે.
અરે વાહ વાહ, આતો આપડી પરમ્પરા ઘણી સુંદર લાગે છે મને કે ઘરમાં કોઈ આવે એટલે પેલા ચાનો આવકાર થાય કે આવો ચા ચા પીશો તમે એવી રીતે.
હા, અને સવારની ચાની ઘરમાં સંગળાટતો બો પેલેથી જ મચી જાય છે.
એતો બહુ સાચી વાત છે મને તો એવું આમ સવારે અમારા ઘરમાં આમ મમ્મી ઉઠે આમ પપ્પા ઉઠે એની પેલા તો મમ્મી ચા રેડી કરી નાખે છે. એવું છે.
હા, અને દરેક દરેકને લાગે કે આ નવો દિવસ અ ચાલુ થયો છે પણ ચાના દ ચાના વિના દિવસ ચાલુનાં થાય.
એતો બો એટલે જ તોને કે ગુજરાતીનાં ઘરની સવાર અને ચા એકબીજાની સાથે જોડાયેલ છે ખબર તમને.
હમ, ચા માત્ર પીવાનું નથી એ ગુજરાતીનું જીવન છે એક સુંદર પરમ્પરા છે.
અરે બોઉ સાચી વાત છે, આપણે જ્યારથી વાત છોડી હતી બોલો તમને ખબર છે આપણે જ્યાં આંગળે આપણે દરોજ ચા ચા પીવા ત્યાંજ ભેગા થયા જ્યાં થી વાત અધુરી છોડી ત્યાં થી પાછી ચાલુ કરી
હા, મને લગભગ સ્કૂલનાં દિવસો યાદ છેકે આપણે પેલા તો દૂધ આપવામાં આવતું હતું પણ ધીરે ધીરે ચાનો સ્વાદ ગમવા લાગ્યો.
સાચેમાં મારી મારી સાથે પણ એક એવું જ થતું હતું પેલા કે મોટા લોકો જોઈને ઉત્સુક થઈ જતા હતા કે ચા બનાવો.
હા, અને ચા ની વાત નીકળે એટલે યાદો પણ તાજા થઈ જાય છે.
બોઉ સાચી વાત છે ખાસ કરીને ગામની ગામની સવાર હોય તો અલગ જ મોહોલ હોય ગામમાં તો ચાનો.
હા, અને પક્ષીઓનો કલરવ, ઠંડી હવે ગરમ ચા ની પ્યાલી.
અરે વાહ વાહ, શું શું વાત કહી છે તમે યાર શહેરની જિંદગીમાં તો એવું શાંત વાતાવરણતો જોવા જ નયી મળતું આજકાલ.
હા, એજને પણ ચા તો શહેર અને ગામ બંનેની એક સમાન રીતે જોડાવામાં આવે છે.
બોઉ સાચી વાત, તમને શું લાગે છે બોલો કે સવારની ચા વગર લોકોની મિજાજ અલગ જ હોય છે.
હા, ઘણાં લોકા ઘણી વાર હા કે કેટલાક લોકાતો કહે કે ચા પીલા વાતનાં કરો.
ઓ વાહ વાહ, તો એતો હોયજ ને આ વાત તો ઘણી જગ્યા એ મળે છે બોલો સાંભળવા મલે જ છે આપણને.
હા અને ચા લોકો માટે એક બહુ નાની મહત્વપૂર્ણ આદત બની ગઈ છે
હા એ તો છે જ ને આદતો પણ જીવનની વ્યવસ્થિત બનાવે છે
હા બિલકુલ સવારે ઉઠો તૈયાર થાવ અને ચા સાથે દિવસની શરૂઆત કરો
અરે બઉ સાચી વાત કેટલાક લોકો તો ચા સાથે પણ પ્રાર્થના પણ કરે છે
હા અને સવારની શાંતિમાં પ્રાર્થના અને ચા, બંનેને શાંત કરે.
ઓહ વાહ વાહ ગુજરાતી ઘરમાં, તો સવારમાં રસોડામાં ઘણી ઘણી ગતિવિધિ હોય છે ખબર તમને.
હા એતો છે જ ને ચા નાસ્તો ટિફિન અને ઘરના બીજા કામો સાથે સાથે ચાલતા હોય છે.
અરે વાહ આ બધી આ બધા વચ્ચે પણ લોકો બે મિનિટ ચા માટે તો કાઢી જ લે છે.
હા કારણ કે બહ સમય ઘનો ખાસ હોય છે.
અરે ચા નો સમય એટલે તો ચા વિના તો આમ ચેન ના પડે આપડો ગુજરાતીમાં કેહેવા જ છે. હ
હા અને મને તો વરસાદ અને, શિયાળામાં બંનેમાં ખુબ જ ચા ગમે.
એ વા આપણેે નને શિયાળામાં ગરમ ચા હાથમાં હોય તો આનંદ કઈક અલગ જ મળે. આમ બે ચાર તો કાં પી જાવ તમને
ખબર જ ના પડે એજ એજ અને વરસાદમાં પણ ચા મળી જાય. તો ભગવાન મળી ગયા
અરે વાહ ચા સાથે તો પકોડા હોય તો તો વાત જ કઈ અલગ છે પાંચસો ગ્રામ ભજીયા તો ક્યાંય ખાઈ જાવ તમે એકલા
હા અને ગુજરાતી ગરમા વરસાદ અને ચાનું ખાસ સંભાળ છે
અરે એ તો છે જ ને યાર પણ આજકાલના, આજકાલના વ્યવસાય પ્રતિ શું કેવાય યાર લોકોનો ટાઈમ જ નહી હોતો મલવાનો ને ચા પીવાનો પણ આપડા ગુજરાતમાં તો કઈક અલગ જ માહોલ હોય છે ચા પેલા કામ પછી
હા, અને આજકાલ તો ગ્રીન ટી, હર્બલ ટ્રી, પછી સુગર ફ્રી ટી, આ બધી બ બહુ પોપ્યુલર થઈ ગઈ છે
હા, એ તો છેજ પણ પરંપરાગત દૂધવાળી ચાનો તો કઈક તોડ જ નથી એને તો એનથી આગળ કોઈ ચા જ નથી
હા, અને એમાં બી ઘર જેવો સ્વાદ તો અલગ જ હોય
અર, વાહ વાહ તમને લાગે છે કે ચાર લોકો વચ્ચે અંતર ઘટાડે છે
ચોક્કસ તો ઘણા મિત્રોને ચાની ટેબલ પર હોય તો સારી રીતે વાત થઈ શકે
એ તો છે જ યાર કાર્યાલયમાં પણ ચા, ચા વિરામ દરમિયાન લોકો સારી સારી વાતો કરતા હોય સારા માણસોધથી ઓળખાણ થતી હોય ઘણું બધું થતું હોય છે
હા, અને કામ વચ્ચેનો થોડો, થોડો આરામ પણ મલી જાય છે
એ તો તમારી વાત એટલી સાચી છે ને અને ચા વગર તો આમ ગુજરાતી લોકો અધુરા છે તમને ખબર છે
હમ, કારણ કે મન શાંત હોય છે ને ત્યાં સારા વિચારો બી આવે
અરે, વાહ, વાહ, બહુ, બહુ ઊંડા વિચાર છે તમારા, તમારે વાત કરીને એટલું બધું જ્ઞાન મલ્યૂ ઘણો ને આજે આજે એટલી બધી સારી વાત આપણને શીખવા મલી ને આપડે ફરી એક બીજા નવા ટોપિક જ જોડે વાત કરીશું
સો ટકા યાર સો ટકા ઓ ઓકે.